હ.
નમસ્તે, ભાઈ! કેમ છો?
બસ, મજામાં. એકદમ!
શું ચાલી રહ્યું છે અત્યારે, હાલ? શું ચાલી રહ્યું છે આજકલ?
બસ, અત્યારે તો ધધો ચાલી રહ્યો છે.
હમ, સરસ, સરસ. હા, હા. તો તમે ફ્રી ટાઈમમાં બેઠો? બેઠા હોય ત્યારે તમને છે બિઝનેસ રિલેટેડ કેવ- કેવા વિચારો આવે? આપડે કયા-કયા પ્રકારના, બેઝિક, રીતે મતલબ નાના સ્કૂલ અ બિઝનેસ કરવા હોય, તો કેવા કરી શકીએ આપડે?
હા, ઘણા બધા બિઝનેસ હોય. કેમ? એ પછી પોતાની કેપેસિટી પ્રમાણે થતા હોય છે કે કંઈ રીતે? તે ઘણા અત્યારે તો તમે જો બિઝનેસ ઘણા બધા લોકો કરતા હોય છે, એની રીતે. અને ઘણા બધા લોકો લોકો એ જોઈને પણ એ રીતે કરતા હોય છે, પરંતુ હવે કંઈક એવું અલગ કરવું પડશે, કે જે કોઈ વ્યક્તિ ના કરતું હોય, તો જ
હા હા, કોમ્પિટિશન નો જમાનો આવી ગયો ને. કોમ્પિટિશન નો જમાનો આવી ગયો, હવે. જો આપડે સ્મોલ બિઝનેસ છે ને, લેડીસ અને જેન્ટસ બે કરી શકીએ ને, એવા હું તમને કહું. એક તો હાવ સામાન્ય આપણા ઘરમાં દરેક ઘરે છે ને, ઘરઘટી તો હોય જ છે, બરોબર. આપણી કેપેસિટી પ્રમાણે. અને આપડે જે એરિયામાં રેતા હોય એ એરિયામાં છે, ઈ આપડે પેલો કે ને, કે ઘઉંનું દરણું દરાવ્યું, બાજરાનું. દરાયું, ચણાની દાળનું દરાયું, તો લેડીસ છે ઈ ફ્રી સમયમાં છે ઈ. માર્કેટ કરતા એક રૂપિયો ઓછો રાખે, એક કિલો. એ ધારો કે ગામમાં છે છ રૂપ રૂપિયાનું એક કિલો ઘઉંનું દરનું દર દેતા હોય, આપડે પાંચ રૂપિયા રાખીએ. બરોબર છે, તો જેથી કરી અને છે ઈ આપડું આ બિઝનેસ એક ચાલી શકે. ઈ લેડીઝ પણ કરી શકે ને, જેન્ટસ પણ કરી શકે. અને જો તમારી પાસે થોડી નાણાકીય વધારે સગવડતા હોય. તો તમે છે ઈ કોઈ પણ એક શોપમાં છે, મોટી પેલી ઘંટી આવે જે પથ્થરથી. પથ્થરની આવે, આપડે પેલા ખબર હોય તો. પથ્થરથી ટાંકીને બનાવતા, ઈ ઘંટી તો ઈ પણ. કરી શકે, ઈ લેડીસ એ ચલાવી શકે ને, જેન્ટસ પણ ચલાવી શકે.
હા, બિલકુલ બિલકુલ.
પછી તમે કયો, જો તમારા મગજમાં કયો હોય. ઇ આવે છે, આપડા સ્મોલ બિઝનેસ કરવા માટેનો થઈને
હા, સ્મોલ બિઝનેસમાં તો ઘણા બધા હોય શકે કે પછી કોઈ ઘરે હો હોમ બિઝનેસ કરવો હોય તો પણ, ઘણા લોકો કરતા હોય, જેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો
ઘણા લોકો ઘરેથી પણ કોઈ વસ્તુ સેલ કરી શકતા હોય છે ને અ કોઈ હા લેપટોપ હોય કોઈ જોડે પાંચ એ તો થોડો ઘણો ખર્ચો કરીને, એ પણ એમાં પોતાની રીતે કંઈક કે નહીં કોઈ ગોડાઉન હોય છે, તો ત્યાંથી તને મનગમતું કોઈ પ્રોડક્ટ લઈ આવીએ ને પછી થી એમાં. હા, ઘણા બધા પ્લેટફોર્મ હોય, મિશો, ફ્લિપકાર્ટ એમાં લિસ્ટિંગ કરીને પોતે પણ પોતાનો ધંધો ચાલુ કરી શકતા હોય છે. નજીવારોકાણ હા નજીવારોકાણ સાથે કરી શકતા હોય છે.
હવે હું એક બિઝનેસ તમને કઉં જો આપ આપડે છે ઈ ઘરે રેગ્યુલર દાર, ભાત, શાક, રોટલીની રસોઈ બને જ છે બરોબર. સલાડ, છાસ, પાપડ આપડે એવરી ડે ગુજરાતી ભાણું આપણું આ છે. તો હવે આપણેે જે બનાવીએ છીએ ઈ જ આપ ણે ઈ સારી ક્વોલિટીનું જ બધું ખાઈએ છીએ તો ઈ જ આપણે ટિફિન સ્વરૂપે કસ્ટમરને આપ સારી કોન્ટીટી સારી કોલેટી તો બરાબર આપડું છે ઈ બાર મહિનાનું જે અનાજ કરિયાણું છે એ ટિફિન દ્વારા ની કરી જાય આપડે બનાવી દેવાનું પછી ઘરના કોઈ જેન્સ સભ્ય હોય એ છે એ જગ્યા એ પહોચાડી દે ટિફિન સેવા છે ને કોઈ આપણેે ઈ તો એ પણ છે ઈ એક આપડે વિધાઉટ રોકાણ માત્ર ને માત્ર આપડે રોકાણ કરવું. પડે ને તે એક આપડા ટિફિન લેવા પડે. બરોબર ઈ તમે સ્ટીલના લ્યો ગરમ ટિફિન લ્યો કોઈ પણ લિ્યો. તો જે છે એ આપણેે ટિફિન માંથી તમે અ એમાંથી ને એમાંથી ને આપણે આપડું રાશનનું છે ઈ રોટેશન ચાઈલા કરે અત્યારે તમે સ્વાભાવિક છે કે સવારે આપડે નાસ્તો કરીએ તો કોઈને પવા બટેકા ખાવા છે. બરોબર હવે ઈ જ પવા બટેકા છે ઈ માર્કેટમાં તમને છે ઈ સાઈઠથી સીનતેર રૂપિયાની પ્લેટ મળતી હશે આઈ થિંક હું ક્યારેય ખાવા નથી ગઈ. તો સાઈઠથી સીતેર રૂપિયાની પ્લેટ મળતી હશે. હવે તમે વિચારો કે માર્કેટમાં છે ને એસી રૂપિયાના એક કિલો ચોખાના પવા આવે છે હવે કોઈ કે છે ઈ આપડે ટિફિનનું એક ખાનું દેવું છે. તો આપણેે એક વાટકાનો માપ સેટ કરીને બનાવશું. તો વધી ને તમારે છે ને ઈ દસ કે પંદર રૂપિયાની પવા થાશે. બરાબર એમાં બટેકુ મેરો ટમેટો મારો પછી પેલા આપડણે ડુંગળી ઉમેરવો આ બધું કરતા કરતા છે ને આપણને વીસ થી પચીસ રૂપિયાનું આખું રેડી થઈ જશે ત આપણને અ મતલબ એનાથી કેટલો આપણને નફો થીયો. ગમે તે કુકિંગ ની કોઈ પણ આઈટમ બનાવશો તો છે ને એમાં સાઈટ ચાલી ન હોય છે બરોબર તો હવે જ વસ્તુ છેવા કઈ એટલે સામાન્ય વસ્તુ થાય પણ જે કોઈ સ્ટુડન્ટ લાઈફ છે. બરાબર છે કોઈ જોબમાં જતા હોય એમ એ પાસે સમય ન હોય તો એનો લાભ લઈ અને આપડે પણ કરી શકીએ આ કામ. બરોબર છે તો આ વા છે. કે એ ઘરે રહીને પણ આવા ઘણા બધા કામ થઈ શકતા હોય છે.
હા બિલકુલ બિલકુલ અને ઘણા બધા પછી ધીમે ધીમે એમાંથી પૈસા આવક ચાલુ થાય તો પછી પોતાની શોપ પણ નાખી શકાય છે એમ.
શોપ આમાં શું થાય જો શોપ નાખીએ ને એની સામે કોઈ વાંધો નથી. પણ જો પછી સોપ ન ભાડું થાય બરાબર ત્યાંનું લાઈટ બિલ આવે ત્યાંનું મેન્ટેનન્સ આવે ત્યાં આપડે બધા સાધનો વસાવીએ. પછી જેમ કે છે ડઇનિંગ ટેબલ છે ફૂડ છે જ આ બધો ખર્ચો થાય આ તો શું છે આપણેે ઘરે કરીએ ને આપણેે હોમ ડિલવરી છે ને કહીએને એટલે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ આપડે કામ કરવું હોય ને તો આ કામ કરાય પણ અત્યારે કેવું છે, કે તમે કહો છો કે ડિજીિટલ યુગમાં આપણે સ્વીગીને ઝોમેરો છે ખ્યાલ હોય તો તમને તમે સ્વીજી ને સ્વિગી ને ઝોમેટો માં તમારું એકાઉન્ટ બનાવી નાખો એટલે આપણને છે ઈ ઘરેથી દેવા જવા ને પેલા પેલો બય આવે ને જે ડિલેવરી બોય એ લઈ જશે આપડા ઘરેથી તો તમે કઈ કઈ આઈટમ બનાવો છો એ મેં એને મેન્શન કરી દયો બરોબર એટલે કસ્ટમરને જે કાઈ છશે પ્લેટફોર્મ સ્વીગી કે છે, કે ઝોમેટો નું યુઝ કરશે અને છે, ઈ આપણને ઓર્ડર કરશે તો આપણને છે, એ એનું પેમેન્ટ મળી જ હશે તો ઘરે રહીને પણ આપણે આ કામ કરી શકીએ ને અ ડી અત્યારે ડિજિટલ યુગનો ડિજિટલ યુગ થઈ ગયો બરાબર અને છે, એ આપડે નાણાકીય છે, જે કાય આપને સહાય જોતી હોય આ પણે જાતે બિઝનેસ કરીએ ઘરે રહીને તો પણ થઈ શકે ને અને એમાં તો છે, આપડે કે કોઈને દેવા લેવાય નથી જવાનું એટલે આપડું પેટ્રોલ નો પણ ખર્ચો નથી થવાનો
બિલકુલ બિલકુલ.
આપણને મન થાય છે, તો આપડે કેવું પીઝા ઓર્ડર કરી દેય છી કે ચલો આપડે ડોમિનોઝ માંથી આજે પીઝા મંગાવીયા તો એ શું થયું ડિજિટલ પ્લેટફોર્મ થ્રુ થયું ને તો આપણે એનો લાભ લઈને આપણે પણ ઘરે કરી શકીએ એવું નથી જરૂરી તમને જે વસ્તુ બનાવતા આવડતી હોય ઈ એમાં મેન્શન કરો અને આપડે છે, એમાંથી ને એમાંથી બધું રાસન છે, શાકભાજી છે, કે જે કય જરૂરી હતુ એ બધું એમાંથીને એમાંથી પરચેસ કરવાનો બીજું તમને કયો યાદ આવે છે, આવી રીતે સ્મોલ બિઝનેસ કરવાનો
સ્મોલ બિઝનેસમાં તો બીજો બહેનો માટે તો ઘણા બધા હોય છે, તમે વાત કરી કુકિંગ રિલેટેડ હોય તો એમાં પણ થઈ શકે એમ અને પેલા તો કેવું હતું પેલા શરૂઆતમાં ઘણી મહિલાઓને એવો ઘણો બધો આઈડિયા આવતો હોય છે, કે કઈક યુનિક વસ્તુ કરીએ કે જે માર્કેટમાં ના મળતી હોય કોઈ વસ્તુ એમ તો એ પણ ગામડાની બહેનો હોય તો એ પણ અત્યારે ઘરેથી એવો સરસ બિઝનેસ કરી રહ્યા છે, જેમ કે પેલા આપડે
હ
અ છાણ લીપે અને પછી જે પેલું બનાવે છે, પેલું આપે હા છાણા બનાવે છે, તો હા એ એ પ્રકારે અત્યારે એનો પણ બિઝનેસ વધારે ચાલી રહ્યો
તો તમને ખ્યાલ હોય ને તો હા બસ એમેઝોનમાં મળે છે, છાણી મળે આપણે એટલે છણાય મળે છે, અને રાખ પણ મળે છે, એટલે આપણને એમ થાય ને કે આ વસ્તુ તો સાવ વેસ્ટે જ છે, પણ ક્યારેય જીવનમાં કોઈ વસ્તુ વેસ્ટ હોતી જ નથી
હા.
પણ એક વખત છે, ને છાણા એમેઝોન માંથી મંગાવ્યા હતા એનું કારણ શું હતું ખબર છે. વરસાદના કારણે થઈ અને છે, ને ક્યાંય મને સૂકા છાણા નતા મળતા અને આપડે છે, એ ઓમ હવન કરવા માટે ને મારે ખાસ જરૂર હતી તમને છે, એ ડિજિટલ પ્લેટ ફોમનો યુઝ કર્યો અને યુઝ કરી અને મેં છે, ઈ છાણા એમેઝોનમાંથી મંગાયવા પણ તકલીફ શું એમાં થાય કે આપણને એ ખ્યાલનુ આવે કે ભેળસેડ વાળા છે, ગાય નું છે. ભેસનુ છે શેનું છે. ઈ તો જે લખેલું હોય એને આપડે માની લેવું પડે બરોબર ને કે ગાય અ કોના છે, એ આપણે નો ડિસાઈડ કરી શકીએ એટલે ક્યારેક છે, એ આ વસ તો આપણને વિચાર મામાંગી લેતી હોય.
હમ એના માટે તો ઘ ઘર ઘર આવ લેવા પડે છાણા. ગામડેથી મગાવવા પડે
ગામડેથી મંગાવવા પડે પછી બીજું અત્યારે બેનો છે, એવુ પેલી વાર્ટ બનાવે છે, ખ્યાલ હોય તો ઈ તે બિઝનેસ છે, એનો જો એમાં મશીનની બનાવે ને હાથ ની બનાવે આપડે માતાજીને પેલો દીવા બતી કરવા માટે વા નો યુઝ થાય ને તમને વા જ કયો કે બીજું કંઈ કયયો.
હા હા હા વાટ જ કે.
બા વાટ કે ને એનું છે ને મશનહી આવે છે અને એક છે, ને બે ન હાથે આપ આપડા બા દાદી બધા બનાવતા હતાા ને એ હાથે બનાવતા હતા. આ બે જાતની વાટ હોય છે તમે બજારમાં લેવા જાવ ને એટલે આપણને દસ રૂપ ન ફેફેટ આપે સો નંગ બા આટવાય, સો નંગટ હોય. કોક છે એ મોટી હોય તો પચાસ રાખે બરોબર. હવે અત્યારે ઈ બિઝનેસ પણ ચાલે છે ઘરે ગઈઠા બુઠા હોય ને. યા કરતા હોય છે, અને પછી છે એ આપણેે આપણે કોઈ પણ કરિયાણા ની દુકાન છે ને આમ કર નક્કી રાય હોય કે રોજ નહી તમારે મને આટલી વાટ દેવાની. તો આ પણ એક સ્મોલ બિઝનેસ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ એ તમે સો બસો ન રૂ લઈ આવ. તો ઘણી બધી તમારી વાત થઈ જઈ ને એમાંથી પણ.
જી બિલકુલ તો પાછા એક મળીશું નવા ટોપિક સાથે સારું.
કઈ વાંધતોો નહી સર થેન્ક યુ.
થેન્કયુ.